હલો!
હા બેન કેમ છો તમે?
મેં મજામાં છું બેન તમે કેમ છો?
હું પણ ખુબ જ મજામાં છું બેન અ તમને મારી અવાજ આવે છે?
હા બેન તમારી અવાજ આવે છે માર અવાજ આવે છે તમને?
હા આવે છે ને બેન. હું આજે તમારી જોડે છે ને કઈ વાત કરવા માંગુ છું ટ્રાફિક વિશે. અને તમે સાંભળશો ખરા
હા હા બેન.
હા તો હું તમને બતાવવા માંગુ છું કે ટ્રાફિક અને શહેરી સમસ્યા એ આજના સમયમાં ગુજરાત અને સમગ્ર ભારતના વિકાસ શહેરોમાં સૌથી મોટી અને વિકટ સમસ્યા છે. આ સમસ્યાને લીધે સમયનો બગાડ ઈંધણનું નુકસાન પ્રદુષણ અને માનસિક તણાવમાં વધારો થાય છે. અને જો ટ્રાફિક સમસ્યાની ન મુખ્ય કારણો બતાવું ને તો વાહનોની વધતી સંખ્યા વ્યક્તિગત વાહનો ટુ વ્હીલર અને કાર જેમ કે માં સતત વધારો થવાની રસ્તાઓ પર ક્ષમતા કરતા વધુ ભરણ અ રહે છે ને ગેરકાયદેસર બી લોકો લોકો પાર્કિંગ કરી દે છે તેનાથી બી ખુબ જ ટ્રાફિક ની સમસ્યા થાય છે. કે રસ્તાની આજુબાજુમાં ખૂણાઓ પર અથવા ફૂટપાથ પર વાહનો પાર્ક કરવાથી રસ્તા સંક પકડાઈ જાય છે એના માટે આપણે છે ને ર તા ઉપર ગાડી ઉભી ન રાખવી જોઈએ જેના માટે ટ્રાફિકો સર્જાઈ જાય છે. અને વાહનોની અ ટ્રાફિક નિયમોનું જો પાલન કરવા વિશે હું વાત કરું ને આપડણે બધા છે ને એ સિગ્નલ નો ભંગ કરવો રોંગ સાઈડમાં વાહન ચલાવવું અને ઓવર સ્પીડ અકસ્માત નું અને ટ્રાફિક જામ ન મુખ્ય કારણ રહે છે. એટલે આ બધી વસ્તુને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અ પછી એના પછી જો હું અવ્યવસ્થિત આયોજન વિશે વાત કરું ને તો ગેર કાયદેસર દબાણો સાકડા રસ્તાઓ અને ટ્રાફિક સિગ્નલ નો યોગ સંચાલન ન હોવું જોઈએ એટલે આપણે આ બધી આ બધી વસ્તુ એ છે ને આપણેે ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે આપડ લોકો અ ક્યાં બી જઈએ ને કોઈ બી જગ્યાએ જાય તો આપણે ટ્રાફિકને ધ્યાનમાં રાખવું જોઈએ.
હવા તો.
પબ્લિક ટ્રાન્સપોર્ટનો બસ મેટ્રો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં બી આર ટી એસ મેટ્રો પ્રોજેક્ટ નો ઉપયોગ વધાર્યો છે. આ બધી વસ્તુઓ ટ્રાફિકમાં આપને બહુ ખ્યાલ રાખવી જોઈએ. બેન તમે કઈ કેહેવા માંગો છો મને ટ્રાફિક વિશ શે.
હા. હા બેન મેં પણ કઈ કેહેવા માંગુ છું જેમ કે ને તમારી વાત સારી ખરેખર સાચું હ તું જેમને સો ટકા સારી હતું. શહેરમાં ટ્રાફિક નું સંચાલન અને ટ્રાફિક ના નિયમોનું પાલન ખુબ જ જરૂરી છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવાથી કાયદા કાર્યવી થઈ શકે છે. સુરક્ષિત ડ્રાઈવિંગ અને ટ્રાફિકની યોગ્ય જાણકારી માટે હું કઈ કહેવા માંગુ છું જેમ કે ટ્રાફિક ના મુખ્ય નિયમો હોય છે જે કે ટ્રાફિક સિગ્નલ લાલ લાઈટ પર વાહન ઉભું રાખવું, પીળી લાઈટ પર રાહ જોવી અને લીલી લાઈટ પર આગળ વધવું. પાર્કિંગ હંમેશા નિયત કરેલા અને નિયત કરેલા અને યોગ્ય સ્થાને જ વાહન પાર્ક કરવું જેથી બીજાને અડચણ ન થાય. ઓવરટેકિંગ, ભયાનક રીતે ખોટી બાજુ માંથી ઓવરટેક કરવું નહી. નશાની સ્થિતિ દારૂ કે અન્ય નશીલી વસ્તુમાંની એમને ટ્રાફિક નો ચિન્હવ છે. જેમ કે ટ્રાફિક સુરક્ષા માટે તમામ ચિહ્નોની સમજ હોવી અનિવાર્ય છે. વિવિધ ટ્રાફિક સિનો અને તેના નિયમો વિશે હું કઈ કહેવા ગુ છું જેમ કેને ટ્રાફિક કાયદા અને દંડ દ્વારા મતલબ ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના લાન પ પાલન માટે કડક ચેકિંગ કરવામાં આવે છે ગુજરાત સરકારે ટ્રાફિક લાગતા નિયમનું પોલીસ કાર્યવાહી નો દસ્તાવેજ મૂક્યો છે જેમ કેને, હમ્મ. ટ્રાફિક આજના સમયમાં બવ જેમ કે શહેરોમાં તો આ તો આ તો પ્રોબ્લેમ જ છે. હેર માં વધારે ટ્રાફિક ત્યાં ખાડકું ને ત્યાં જ ટ્રાફિકને એનું છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને દંડ થી બચવા માટે ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું. ખુબ જ જરૂરી છે. ગુજરાતના તમામ શહેરોના ટ્રાફિક નિયમન માટે કડક કાયદા લાગુ કરવામાં આવે છે. મહત્વના ટ્રાફિક નિયમો અને સાવચેતી જેમ કે દસ્તાવેજો ડ્રાઈવિંગ લાઈસન્સ, આર સી બુક ઇન્સ્યોરન્સ અને પી યુ સી હંમેશા સાથે રાખો અથવા એમ પરિવહન એપમાં ડિજિટલ રાખો. હેલ્મેટ અને સીટબલ્ટ, ટુ વ્હીલર પણ હેલ્મેટ અને ફોર વ્હીલર માં સીટ બેલ્ટ બાંધવું ફરજિયાત છે. ટ્રાફિક સિગ્નલ જેમ કે સિગ્નલ થોડવા બદલ સી સી ટી વી કેમ ન દારે ઈ મીમો ફાટી શકે છે. મોબાઈલ નો ઉપયોગ વાહન ચલાવતી વખતે મોબાઈલ નો ફોન પર વાત કર્યું મે કરવું ગુનું છે. હા. આજના સમયમાં તો બેન મેં તો આજ કેમ જેમ કે આજના સમયમાં આ લવ લવ ને પ્યાર એ આ બધાનું બવ અટેન્શન રહ છે આજના છોકરાઓ અ બીગડી ગયેલા છે. જેમ કે ને એ લોકો કાર ચલાવે કે બાઈક ચલાવે એના પર મેસેજ ને કોલ પર વાત કરે છે તે ગુનો છે. એ ગુનો ને નથી તોડા પછી એ લોકોનું એક્સિડેન્ટ થાય તો બધા લોકોને લાગે કે એવું થયું તેવું થયુ પણ પોતાનું ગલતી એ લોકો માનતા નથી કે એ લોકોનું જ ગલતી હોય છે. જે કાનૂન ન નિયમ તોડે એના સાથે તે થવાનું જ છે જેમ કે ને. રોંગ સાઈડ ડ્રાઈવિંગ ટ્રાફિક થી બચવા માટે રોંગ સાઈડમાં વાહન. ચલાવવું અત્યંત જોખમી અને તેના પર ભારે દંડની જોગવાઈ છે. શું તમે બેન આના ઉપર કઈક મને માહિતી આપી મૂકો છો.
હા સારું કીધું બેન તમે જે પણ વાતો કરીને ખુબ જ સરસ કીધીી છે. આ બધા વિશે બધાને નોલેજ હોવો, જ જોઈએ અને હવે હું તમને છેને. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટેની ઉપાયો બતાવવાની કોશિશ કરું છું જો પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ પણ કરવામાં છે. જેમ કે બસ મેટ્રો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટની બી આર ટી એસ અ મેટ્રો પ્રોજેક્ટનો ઉપયોગ પણ કરવામાં વધારો થયો છે. અને સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ માટે જો હું વાત કરું ને સ્માર્ટ સિગ્નલ સિસ્ટમ અને ઈ ચલાન દ્વારા ટ્રાફિકો ન નિયમ નું કડક પાલન કરાવવુ અને પછી જો પાર્કિંગ વ્યવસ્થા છેને. તેના વિશે જો વાત કરું ને તો શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ધારિત પાર્કિંગ સુવિધાઓ જ ઉપયોગ કરવો જેથી રસ્તાઓ પર અવરોધ ન સર્જાય આ એકદમ સરસ છે આ જે પાર્કિંગ વ્યવસ્થાની જે વાતો છેને, તે મને અ સારું લાગેછે. કારણ કે હું પણ જાઉં છું ક્યારે ને તો પાર્કિંગ ની મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે. ત્યાં ત્યાં જ હું પણ પોતાની ત્યાં ગાડી પાર્ક કરી છુ. તો એના માટે હુ, તો બધાને જ કહીશ કે તમે બધાનું પાલન કરો અને એની પછી જો મેમે બીજી વાત કરું તો નાગરિક જાગૃતિની તો ટ્રાફિક ના નિયમો સાચી સમજણ કે કેળવડી કેળવણી અને સોસાયટી લે લેવલે જાગૃત કાર્યક્રમો આયોજન કરવું, જોઈએ શહેરી વિસ્તારોમાં જો ટ્રાફિક અને અન્ય સમસ્યાઓ અંગે લોકો, એ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સતત જાગૃત અભિયાન ચલાવવા ચલાવવામાં આવે છે. અને તે લોકો ખુબ જ ધ્યાન આપે છે. એટલે આપણે બધા જ ધ્યાન રાખવો જોઈએ આપડે બધા એ ધ્યાન રાખવું જોઈએ કે ટ્રાફિક કોઈ બી જગ્યા ન સર્જાય કારણ કે ટ્રાફિક સર્જાવાથી બધા લોકોને ખુબ જ, મુશ્કેલીનોો સામનો કરો પડ છે એટલે આપણે બધા જ સ્થાનિકો છે. વેપારીઓ છે. તે લોકો બી બધા પોતપોતાના સમાંધ જેમ કે હું બધી શહેરોની વાત કરું તો ઘણા શહેરો એવા છે કે ત્યાં ટ્રાફિક ઘણા થઈ જાય છે. જેમ કે મુંબઈ મુંબઈમાં છે ને બધા અ બહુ ઘણા લોકો છે ત્યાંની આબાદી ખુબ જ વધારે છે. એટલે ત્યાંની ગાડીઓ ટેક્સીઓ અને પોતાની ગાડીઓ જે છે. તે લોકો બી ખુબ જ જવર જવર કરે છે. અને ત્યાં ખુબ જ ટ્રાફિકો સર્જાય છે પરંતુ ત્યાં તો બધા સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ ત્યાં લોકો વધારે હોવાના, કારણે ત્યાં ટ્રાફિકો ખુબ જ સર્જાઈ જાય છે. આપડ બધા છે ને ટ્રાફિક ને ખુબ જ ધ્યાનમાં રાખવું જોઈએ જેમકે ટ્રાફિકમાં કોઈને અચાનક હથે જવું હોય કોઈ પેશન્ટને જું છે. પર અ તો તેમાં છેને. તેમને પ્રોબ્લેમ થઈ શકે છે. પરંતુ આજે આપણી જે સર સરકાર દ્વારા જે યોજનાઓ એકસો આઠ ની એવી બધી અ સેવાઓ બનાવી છેને. તો તેમાં આપણે ટ્રાફિકમાં જો એ ફસાય જાય તો બહુ પ્રોબ્લેમ આવે પરંતુ આ આપણા લોકો ખુબ જ ધ્યાન દે છે. એમાં અને એવી ગાડીઓને કાઢવા માટે મદદરૂપ બધા બને છે. તે ખુબ જ સારા લોકોનો કામ છે તેમાં ખુબ જ સારી રીતે કામ એ લોકો કરે છે તમે કઈ કેહેવા માંગુ છો બેન આગળ
હા મેં પણ કઈ કહેવા માગુ છું જેમ કે ને શહેરોમાં ટ્રાફિક નિવારણ કરવા માટે સરકારી સ્તરે અને નાગરિક સ્તરે સંયુક્ત પ્રયાસ ખૂબ જ જરૂરી છે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મુખ્યયો ઉપયોગો પણ છે જેમ કેને બસ અને મેટ્રો વ્યક્તિગત વાહનોને બદલી સિટી બસ કે મેટ્રો ટ્રેનમાં ઉપયોગ વધારવો શેરિંગ સિસ્ટમ ઓફિસ કે કોલેજ જવા માટે કાર પુલિંગ અથવા વાહન શેર અપનાવી જેમકે સી સી ટીવી અને સેન્ટર આર્ટફિશયલ અને ઇન્ટલજ આધારિત ટ્રાફિક સિગ્નલ લગાવા જે ટ્રાફિક નિ ઘનતા જોઈને લાઈટ નો સમય નક્કી કરે ડિજિટલ સાઈન બોર્ડ જેમ કે નહી રસ્તા પર આગળ જામ કે નહીં તેથી ઉગ અગાઉ માંથી માહિતીઓ પર ડિજિટલ બોલ લગાવા અ ઇન્ફ્રાસ્ટક્ચર અને સુધારો જેમ કેને ફ્લાય ઓવર અને અંડર પાસ વ્યસ્ત પર ચાર રસ્તાઓ પર ફ્લાવર ફલાવર તથા અંડરપાસ બનાવીને સિગ્નલ વગર નો ટ્રાફિક પ્રવા આપવો દબાણ હટાવવું રસ્તાની આજુબાજુના ગેરકાયદાસર દબાણોને લારી ગલ્લા દૂર કરવા જેથી સસ્ તો પહોળો રહે નો પાર્કિંગ દંડ કડક કાયદા અને પાર્કિંગ વ્યવસ્થા જેમ કે ને નો પાર્કિંગ દંડ સસ્તા પર રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરેલા વાહનો સામે કડક દંડ અને ટ્રેન દ્વારા વાહન ઉપાડી લેવાની કામગીરી મલ્ટી લેવલ પાર્કિંગ કોમર્શિયલ વિસ્તારોમાં વાહનો પાર્ક કરવા માટે ખાસ મલ્ટીલેવલ પાર્ક પ્લોટ બનાવા સમય નું આયોજન જેમ કે ને બેન આયોજ ઓફિસમાં અલગ અલગ સમય તમામ ઓફિસ અને શાળાઓને સમય એક સરખો રાખવાવામાં બદલે અડધા એક કલાક નો તફાવત રાખો જેથી પીકવર્સમાં ટ્રાફિક પહોંચાવી આજના તો સમયમાં વેન કોણ નથી જાણતું આપડા મુંબઈમાં મહારાષ્ટ્રામાં અને દિલ્હીમાં જેમ કે જે મોટું મોટું શહેર છે ત્યાં તો ટ્રાફિક ન પ્રો્ બ્લમ વધારે છે એને તો વાત જ ન કરો તો સારું જેમને એ લોકોને કઈ સમાધાન કરવું જોઈએ જેમ કે અ
હ
વધુ થી વધુ એ લોકોને જાણકારી અને બધા વિભાગને એ લોકોને કરવું જોઈએ ને કે ટ્રાફિક થી જદા ટ્રાફિક જારે વધારે ટ્રાફિક સર્જાય ને તો અકસ્માત નું પણ ડર ડર રહે ને બધું એ એક્સિડેન્ટ ન પણ ડર એટલે ટ્રાફિક ને આપણને કમ કરવું જોઈએ જેમ કે ન થાય તો બેન તમારીથી વાત કરીને મને બહુ સારું લાગ્યું
હા બેન તમે જે પણ કીધું છે ને ત ખુબ જ સરસ કીધું છે ને મને પણ ખુબ જ સારું લાગ્યું આપના ફોન કરવા બદલ છે ને આપડી જે વાતો કરી ને તેનો ખુબ ખુબ આભાર
હા હા બેન